હઅ
હઓ! - શું કરો છો?
હલો હલો હાલો હાલો હાલો હલોઓઓ આવાજ નહીં આ રહા.
આવી- હ હૈ
હા હવે હંભળાયા પર અત્યાર સુધી ન તો આવતો
હા મને અત્યારે સુધી નતો આવતો-પણ એક થઈ જાય ને પછી નો વાંધો આવે-કંઈ નહી કામ કરું જો. સવાર સવાર
હ
બેસવુ પડે.
તું કામ કરો.
રસોઈ બનાવું છું. કપડા હકેલું શું એવું કરું
ત
હાઓ! વરસાદ પડશે. થોડો થોડો ચાલુ છે બહુ નથી.
છે થોડો થોડો પેલી વાર આવ્યો મારે તો આજ પેલા આવ્યો નથી.
હ માર હતા. અમારે તો બહુ છે ચાલ નદી નાળા આવી ગયા.
એવું.
હા
ગામ માં પણી ગરી ગયું તો એવી વાત મળી તમારા ગામ માં
હાઓ! ગામમાં પાણી ગરી ગ્યું.
અમારે એટલો બધો નથી આવતો. માપે માપે હે અમારે રેડા આવે ક્યારેક ક્યારેક
હમણાં તમારા સાથે ટીચર શું કહે છે.
હા
સાચી વાત સાચી વાત છે સાચી બીજ હતી તમારે
અને આ અષાઢી બીજ હતી. ગામડે અમારે રામપીર નું સજા ચડાવવાનું હોય ને એટલે આખી નાઈ જઈશ. ધજા ચઢાવાય ગામ આખું જાય. માથે ડી જે લઈને જાવાનો, ચાર-પાંચ.
હા.
હોય, મોટી હોય ઈ મેન હોય. બીજા રસ્તામાં મંદિર આવે એમાં ચડાવતી જવાની. પછી જાવાનું સમાજે, ન્યાં જમણવાર હોય.
હા.
પછી આખી નાઈત જમે. પછી હાંજે ભજન હોય.
હા.
ભજન હોય ને આ સવાર સુધી ભજન હાલતા હોય. ધૂન ને, ભજન ને, કીર્તન ને.
અમારે તો હે ને હોય.
શું હોય બાર? હા.
બાર ધજા હોય. બાર ધજા હોય પછી, બધા માણસો આવે.
પછી?
ધજા ચઢાવવા જાય પછી વચ્ચે-વચ્ચે મેદાન આવતું હોય ને દાન જેવું હોય ને ન્યાં છે ને બધાઈ ગરબી રમે.
એવું. તમારે ગુલાલ ને ઉડાડે? અબિલ ગુલાલ ને ઉડાડે કે? એમમજ.
હા. ગુલાલ ને ઉડાડે, ને બધાઈ લાલ-લાલ ચોર હોય. બધાઈ મસ્ત લાગશ તા હોય કલરમાં.
હા.
પછી બધાઈ ઘરે આવી ને નાહી, નાહી ધોઈન ને પછી જમવા જાય નવા-નવા કપડાં પહેરીન.
હા. પછી? રાઈતે કાંઈ હોય? ભજન ને એવું? શું-શું હોય?
ભજન ને એવું હોય. જમવામાં તો છે ને, ભજીયા, પુરી ચટણી ને શાક. દાળ અને કુંડા ને, પાપડ ને, છાઈશ.
હમ્મ. અમારે એવું બધું નો હોય. અમાર તો ખાલી ગુંદી ના ગાંઠિયા જ હોય.
અમારે તો યા બઉ બધાઈ માણસો છે ને, પૈસા દેઈને ભેગા કરીને, બધુંઈ આવું કરે. ઈ બોવ મસ્ત દિવસ ઉજવાય અમારો. હા અમારો
અમારે તો આટલો બધો ફાળો નો હોય, એટલે ગુંંદી ગાંઠિયા રાખવા પડે.
હા. હારું કહેવાય. હાલે
હા, હ.
પછી બીજ પછી શું આવે, તમારે કંઈ આવે, બરોબર.
હ. સાહે તમાઠમાં.
હોય.
એમમાં બધા ગમત-રમતા હોય, રમત-ગમત. ક્યારે, ક્યારે રમતા હોય બધા.
હ, વર્સાદ હઈ છેમ
ઓર, સાદુ હોયને. કોલા ગંજી પત્તા ના, કારાડથી રમતા હોય. બી પછી ખેતરમાં બધી રજા હોય, વરસાદ હોય તો, બધા નવરા હોય.
હા.
બે દિવસ બધું ત્યારે રસોઈ બનાવતા હોય, પૂરી ને. પજ્યાનું.
હા, હા.
ટાટું ખાવાનું હોય ને, હાજ તમને બનાવવાનું ન હોય, ચૂલો બંધ રાખવાનો હોય. એટલે આગલે બધા મીઠાઈ ને લઈ, ગાંઠિયાનુ છેલ્લે એ મે. ટટેફલાન, લાડુઆ. એવું બધું આગલે બ બનાવેલું, સાઈ બધી બધું આખો, દ રસ્તાતું ખાવાનું. પછી આ થંબઈ.
હા.
બાર વાગે, કૃષ્ણ ભગવાન નો જન્મ થાય. પછી બધા મંદિરે જાય. તમારે.
હરે શકળી ખાય રગ થાય હ‌ કરે
હલો, તમારો અવાજ નથી આવતો.
લખ્યા તો.
હ, હવે આવ્યો છે, શું હોય તમારે? સાતમ-આઠમમાં
મારા સાતમ-આઠમમાં કેમ છોકરાને વેકેશન પડી જાય, પાંચ-છ દિવસ નું જન્માષ્ટમી સુધી પછી રાધણ સઠ આવે સઠ કેય સઠ ને સઠ ના દિવસે બધા પેલા રાંધે બધું બનાવે, ભુજીયાને. ભજીયા ને, પુરીને, લાડવા અને થેપલાને પછી ચણા બાફી ને ચણા બાફીને, વઘારે એલા રાખી બધું ટાઢ્યું, પછી સાતમને દિવસે બધું ટાઢુ ખાવાનું હોઈ
ટાઢુ ખાય બધાયને હાંજે જાગરણ કરે, એવું કરે પછી સાતમને દિવસે બાર વાગે એમાં રમતા હોય, તોને કાજ ના પતા આવે ને, એનાથી રમે. ટાઈમ પાસ કરતા હોય, બધા ખાલી ખાલી આંબલિયાથી આંબલિયાથી રમતા હોય.
ગયા હોય, તો
હા. આઠમના દિવસે દઈ ને, ખ હાલી હાલીને જતા હોય, કોઈ ગાડી લઈને, કોઈ રિક્ષા માં જાય.
બોવ મજા આવે, પછી હાતમના દિવસે રાતે હે ને.
પણ છકડો રિક્ષા આવે ને, તમારે તો
હા, પણ અરેડો રીક્ષા હોય, સકડામાં જ અરે બધું આવવા જવાવા જ હોય.
હ.
હાલે. ઘોળા ગાડીગય ગધેડા ગાડી
નવુ.
ઓમસ્ છે્
અમે તો તે દી ફરવા, અમે તો ભીડભાડ વાળી જગ્યા મા ન જાયએ. તે દી બધા ફરવા ગયા, એટલે અમે જઈએ આમ ગીર ના જંગલ માં
ઓ
અયા ડુંગર છે ને, કંદળો ડુંગર એમાં મજા આવે, બધા જાય બાઈક લઈને, અમે અમારે નજીક થાય, ન્યાથી ગીર
હા, હ.
પછી બાઈક થોડાક સુધી આલે પછી ને, ત્યાંથી હાલી ન જવાનું. પછી ન્યા ડુંગર ચડવાનો. મજજા વાતાવરણ હોય, લીલુછમ જંગલ. ના પહાડ ચડવાનો. એ ઉપર એક મંદિર છે.
હા.
મે દસ અગિયાર જણા હોય, હા.
રાજભાઈ માનવાનું સમાય ગી હતી ને, એવું કઈક છે.
હા, સમાધિ છે ત્યાં જી. એ ગણતા હોય, ઘણક નેવું થાય ને, ઘણું નવણું થાય ને, કક સો થાય.
હાલી હાલીને, હાલી હલીને, અમે નથીએ જતા હોય, પિકનિક કરવા. પણ ભજન કરી. નદી એની કાચ નદીની કા છે.
ગામમાં.
સારું, હાલો, મારે કામ આવી ગયું છે.
એ હા.